કેમ છો.
તમે બતાવો તમે કેમ છો.
હું પણ મજામાં છું તો આજે મારે તમને કેવું હતું કે આજે આપણે છે ને માતા પિતા આપણા જીવનમાં શું ભૂમિકા ભજવે છે એ વિશે આપણે વાત કરીશું. તો મેં તમને એવું કહું છું કે જે મને મને ખબર છે તો હું તમને માતા પિતા વિશે થોડી ઘણી વાતો કરું પછી તમે મને એના વિશે થોડી ઘણી વધારે માહિતી આપજો ઠીક છે.
હા હા ઠીક છે. પહેલે તમે મને. માતા પિતા વિશે થોડીક માહિતી આપો.
હા માતા પિતા એટલે આપણા જીવનના એક પ્રકારના તો ભગવાન કારણ કે મારું તો માનવું એજ છે કે માતા પિતા વગર આપણે છે જ નહીં. કેમકે તેઓના કારણે જ આપણે પહેલા તો ધરતી પર આવ્યા પછી તેઓએ આપણને નાનપણથી મોટા કર્યા પછી તેઓએ આપણને જે પણ જોઈ એ વસ્તુને લઈ આપી આપણા માટે પો પોતાની ખુશીઓ શોખ એ બધા કુરબાન કરી નાખ્યા કારણ કે આપણે જીવનમાં આપણા ભણવા માટે આપણે ખુશ રહીએ એમના માટે એમણે એટલું બધું આપ આપ માટે કર્યું તો મારા માટે તો મારા મતે તો એજ છે કે માતા પિતા એ આપણા માટે ભગવાન સમાન છે. ભગવાન ધર તી પર આવીને એક બાળક ની સંભાળ ન રાખી શકે એટલે તેઓએ માતા અને પિતાને બનાવ્યું છે. કારણ કે માતા પિતા એ છે જેને કહ્યા વગર અથવા તો માંગવા વગર એ લોકો આપણને એ વસ્તુ આપી દે છે જે આપણા માટે ખૂબ જ ખુશની વા ખુશનસીબની વાત કહેવાય છે અને હું તો ના હું તો મારી વાત કરું ને તો હું તો નાની હતી ને ત્યારથી જ મને તો કોઈ બી વસ્તુની જરૂર પડે ને તો મારે ખાલી કેવાની કેવા પડતું કે મને આ વસ્તુ તુ ની જરૂર છે ભલે ને મમ્મી પપ્પા લોકો ઉપર પૈસા ન રહેેતા તેમ છતાં મને તે વસ્તુ મળી જ જતી હતી વાર તો લાગતી હતી પણ મને મળી તો જતી જ હતી. અત્યારે હું નાની હતી એટલે કઈ પણ વસ્તુ માં જીદ કરતી હતી પરંતુ અત્યારે તો હું મોટી થઈ ગઈ તો મને સમજ પડી ગઈ કે માતા પિતા કેવી રીતે મહેનત કરીને આપણા શોખ પૂરા કરે છે, જેના પરિણામે હું તો ખુબ જ હવે તો એટલું કઈ કહેતી પણ નથી પરંતુ હવે મને સમજ પડી છે કે માતા પિતા કેવી રીતે મહેનત કરે છે. આપણી અને માતા વિસ કેહવાયું પણ છે કે તેઓ પોતે ભીને સુઈ ભીનામાં સુઈ આપણને સૂકામાં સુવડાવે અને તે દિવસ રાત આપણી માટે આપણે જયારે બીમાર હોઈ ત્યારે આપણી હ રાત દિવસ રહે મને તો યાદ છે હું જયારે અત્યારે દા ખલ થઈ હતી ને હોસ્પિટલમાં ત્યારે તો મારા મમ્મા મારી મમ્મી મારી માટે દિવસ રાત હોસ્પિટલમાં મારી જોડે રહ્યા, મને ખાવાનું ન ભાવે તો હો તો પણ મને જબરજસ્તી ખાવાનું ખવડાવે જેનાથી હું જલ્દી સારી થઈ જાઉં જેટલી આપણા જીવનમાં આપણા આપને આપણે રહીએ કે ન રહીએ એનાથી લોકોને કોઈ ફરક નથી પડતો પરંતુ આપણા માતા પિતાને ખુબ જ ફરક પડે છે. જેનાથી આજના સમયમાં તો કેવું ચાલી રહ્યું છે પાછું કે રિઝલ્ટ ખરાબ આવે તો આત્મહત્યા કરી લેવાનું તો અમુક લોકો એવું કરે પણ છે પણ એ વસ્તુ ન કરવું જોઈએ એ ખરેખર ખુબ જ ખોટું છે એ લોકોને એ વાતનો ડર હોય છે કે એ લોકો આજુબાજુ વાળા શું કેહેશે રિલેટિવસ આવીને મને શું કેહેશે પરંતુ એ લોકો એ વિદ્યાર્થી એ નથી વિચારતું કે મારા માત તા પિતમ માતા પિતા શું કરશે મારા વગર એ લોકો મારા વગર જીવી શકશે કે નહી નહી જીવી શકે. કારણ કે મારું તો માનવું એજ છે કે દુનિયાને કોઈ ફરક નથી પડતો આપણે જીવીએ કે મરીએ આપણી સાથે ખાલી કામ પૂરતું રાખ ખે પરંતુ માતા પિતા એ છે ને કે જેઓને આપણા આપણા જીવવાથી મતલબ આપણે ખુશ રહેવાથી એ લોકોને બો આપણે દુખી રહીએ ને તે લોકો આપણને દુખી નથી જોઈ શકતા અને માતા પિતા આપણા માટે ખુબ જ દિવસ રાત મહેનત કરે છે. જેઓ આપણા વગર રહી શકતા નથી. અને આપણે અત્યારે તો નાના નાના હતા ત્યારથી તેઓ આપણને મોટા કરીએ આપણને આપણે બીમાર પડીએ તો પણ પછી આપણને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો પણ અને પપ્પાનું તો કેવું કે પાછુ તેઓ તો આપણા શોખ પૂરા કરવા માટે આઠ આઠ કલાકની પણ ડ્યુટી કરે ખેતરમાં કામ કરે મજૂરી કરે ગમે તે કરીને આપણા શોખ પૂરા કરે. પોતાના શોખ પોતાના ઈચ્છાઓને ત્યાગીને આપડી પછાડી મહેનત કરે. કેટલી વાર તો મમ્મી પણ પોતાની રીતે મજૂરી કરે એ આપ આપડી માટે. ખુબ જ વા. ખુશનસીબી ની વાત કહેવાય કે માતા પિતા આપણી માટે આટલું. કરી રહ્યા છે તો પછી આપ. આપણે પણ એમની માટે કરવું જોઈએ પરંતુ આજના આધુનિક. સમયમાં. દીકરાઓ મોટા થઈ જાય એટલે તેઓને પ્રાાઈવેસી જોઈએ. પ્રાઇવેસી ના કારણે લગ્ન થઈ જાય પછી માતા પિતા. એ લોકોને ઘરમાં બોજ લાગવા માંડે તે ખુબ જ ખરાબ વાત કહેવાય અને એક ટાઈમમાં મારે તો માનવું એ છે કે પત્ની પણ કદાચ સાથ છોડી દેશે. પરંતુ માતા પિતા ક્યારેય સાથ છોડતા નથી તો આ તો રહી મારા માતા પિતા વિશેની વાત તો જે મને વાત ખબર હતી એ હું તમને અગડી શેર કરી તો શું તમે મને માતા પિતા વિશે વધારે માહિતી આપો ને જેના. મને થોડી ઘણી માહિતી મળે અને તમારા મમ્મી પપ્પા એ તમારી માટે શું શું એવું કર્યું છે જેનાથી તમે અત્યારે અહીિયાં છો તો તેના વિશે મને થોડી ઘણી માહિતી આપો ને.
હા તમે જે બધી વાતો કરીને એ વાત તદ્દન સાચી છે કે માતા પિતા બાળક. માટે ઘણું બધું કરે છે પણ એ જ બાળકો મોટા થઈને એની એ. એમના માતા પિતા ને ભૂલી. જાય છે. એઓ જાણે એના માતા પિતા સિવાય બધું જ દેખાય છે બસ એને ખાલી એની માતા પિતા નથી દેખાતા દેખાતા તો એ વાત ખોટી છે જ્યારે મા બાપ આપણા માટે એટલું કરે છે ત્યારે આપણું વારું આવે છે તો આપણને પણ એના. માટે કરવું જરૂરી છે માતા પિતાનું માતા પિતાનું સ્થાન ભગવાન કરતા પણ ઉચું રાખવામાં આવ્યું છે એટલે જ તો નથી કેહેવાયું છે ને કે માં તે મા બીજા બધા વગડાના વા એટલા માટે તો અને બાપ ને અલગ જ. સ્થાન આપવામાં આવ્યું છે મા અને પિતા આપણા જીવનનું અમૂલ્ય ધન છે તેઓ સંતાન માટે નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ છે બાળક બીમાર પડે ત્યારે માતા પિતા પોતાની ચિંતા છોડીને. તેની સેવા કરે છે. સંતાન ને. સારું શિક્ષણ અને સારો સંસ્કાર મળે તે માટે તેઓ ઘણી મહેનત કરે છે માતા પિતા હંમેશા સં સંતાનને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે તેઓ. જીવનમાં દરેક સુખ દુઃખમાં સાથ આપે છે અને મુશ્કેલ સમયમાં હિંમત વધારે છે તેમનો અનુભવ અને માર્ગદર્શન જીવનમાં સફળતા મેળવવામાં મદદરૂપ બને છે આપણે ક્યારેક માત્ર. પિતાની લાગણીઓને દુભાવવી જોઈએ નહીિ તેમની આજ્ઞાનું પાલન કરવું અને તેમની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે જે સંતાન પોતાના માતા પિતાનોો આદર કર્યો છે તે જીવનમાં હંમેશા સુખ અને સફળતા. મેળવે છે તેમની તરકી થયા કરે છે પણ જે સંતાન માતા પિતાની અવગણના કરે છે તેને જીવનમાં ક્યારેક શાંતિ મળતી નથી તે હંમેશા દુઃખના વાદળોથી ઘેરાયેલા હોય છે માતા પિતા. કમાય કે ના કમાય પણ એનો સાાયયોજ ઘરમાં ઘણી મોટી એવી સંપત્તિ માનવામાં આવે છે સમાજમાં પણ માતા પિતાનું સ્થાન ખૂબ જ ઓચું માનવામાં આવે છે આપણા સંસ્કારમાં માતા પિતા દેવ સમાન માનવામાં આવે છે. માતા પિતાને પ્રેમ સન્માન અને કાળજી આપ. આપવી જોઈએ માતા. પી જીવનના સાચા માર્ગદર્શક છે તેઓ સંતાનના ભવિષ્ય માટે પોતાના સપના નો અને ઈચ્છાઓનો ત્યાગ. કરે છે બાળક અને નાની ઉંમર થી સારા વિચારો અને સંસ્કાર આપવાનું કાર્ય માતા પિતા કરે છે જયારે સંતાન. મુશકેલીમાં હોય ત્યારે માતા પિતા તેને હિંમત આપે છે અને આગળ વધવા. પ્રેરણા આપે છે. તેઓ સંતાનની દરેક. નાની મોટી જરૂરિયાતો પૂરી કરવા સતત પ્રયત્ન કરે છે તેમના પ્રેમમાં નિસ્વાર્થ નથી હોતો પણ સંતાન ન સુખ જ છુપાયેલું હોય છે આજના આધુનિક યુગમાં. લોકો પૈસા અને કામમાં એટલા વ્યસ બની ગયા છે કે માતા પિતાને પૂરતો સમય આપી શકતા નથી પરંતુ સાચું સુખ તો માતા પિતા ની સેવા અને આશીર્વાદ માં જ મળે છે વૃદ્ધાવસ્થામાં. તેમને પ્રેમ અને સન્માન આપવું દરેક સંતાનની ફરજ છે. માતા પિતા આપણને જીવનમાં સત્ય, મહેનત અને ઈમાનદારીનો પાઠ શીખવે છે. તેમના આશીર્વાદ વગર જીવન સારું અધૂરું લાગે છે. તેથી આપણે હંમેશા તેમના પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતા રાખવી જોઈએ. માતા પિતા એ આપણા જીવનનો અમૂલ્ય હન છે. જેમની માતા પિતા ન હોય એમનાથી પૂછો. કે એમના ઉપર કેટલા મોટા દુઃખના વાદળો ઘેરાયેલા હોય છે. માતા બાળકને મમતા સ્નેહ અને સંસ્કાર આપે છે. જ્યારે પિતા જીવનમાં મહેનત શીખવે છે. બંનેનું યોગદાન સંતાનના જીવનને સફળ બનાવવામાં ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે નિરાશ થઈએ ત્યારે માતા પિતાના શબ્દો આપણને નવી શક્તિ આપે છે. તેઓ હંમેશા ઈચ્છે છે કે તેમનું સં સંતાન જીવનમાં આગળ વધે, અને ખુશ રહે. તેથી સંતાને પણ તેના સપનાઓ અને લાગણી સન્માન કરવી જોઈએ. તો માતા પિતાનું સન્માન કરવો એ ખૂબ જ જરૂર રી છે. તો તમારા દ્વારા માતા પિતાની ઉપર વાતો કરવામાં આવી એનાથી મને એ વાતો મને ખૂબ જ સારું લાગી. અને મને એ વાત ખૂબ જ ગમ્યો. તો હું આજે મારા શબ્દોને અહીં જ વિરામ આપું છું. અને આભાર વ્યક્ત કરીશું. તો આપનો આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર, તમારા દ્વારા પણ મને માતા પિતા વિશે ઘણી બધી વાત શીખવા મળી. તમે જે કહ્યું અગાડી આપણે કોઈ નવા મુદ્દા પર વાત કરીશું. તો ચોક્કસ કરીશું, અને ચાલો તો બેન આવજો.
આ